મારો અવાજ આવે છે તમને
હા તમને મારો અવાજ આવે છે
હા આવતો છે
હા તો આજે આપણે થોડીક લોકલ માર્કેટ અને ખરીદી વિશે વાત કરીશું
હા આપડ લોકલ માર્કેટની વાત કરીએ એટલે આપણા જે ગામડાઓમાં ભરાય હટવાળો છે પછી આપડી રવિવાળ છે પછી આપણા વલસાડની વાત કરીએ તો વલસાડમાં ભી ડેલી બધા માર્કેટ ખુલ્લા જ હોય છે આવા શાકભાજી ના માર્કેટ હોય કરિયાણા કરિયાણાની ઘણી બધી દુકાન છે તમે શું કેવું.
હા કારણ કે છીપળમાં જે દુકાનો છે ત્યાં તેલના ડબ્બાઓ આપણને સસ્તા ભાવે મળી જતા હોય છે અને આપણે આજુબાજુના વિસ્તારમાંથી જો તેલના ડબ્બા લાવીએ તો એ થોડા મોંઘા પડતા હોય છે કારણ કે હોલસેલર હોય અને એ લોકો શું કે. થામાં માલ વેચતા હોય ને એટલે આપણને. વધારે બેનિફિટ. મન. રે
એમાં જો આપણે રોકડ માર્કેટની વાત કરીએ ઘરનો કરિયાણા સામાન ની વાત કરીએ તો આપણે મહિનાનો એક શમ્પુ જો ખરીદી કરીએ ને તો આપણે હજાર થી બે હજાર રૂપિયા ન. આપણું બચત થઈ જાય.
હા સાચી વાત છે. તમારી કારણ કે આપણેે જે પ્રમાણમાં ખરીદી કરીએ છે. ને તે પ્રમાણમાં આપણેે એની બચત પણ જોઈ શકીએ છીએ હવે લોકલ બજાર ની વાત કરીએ તો રવિવારી છે. હટવાળા છે. એમાં કુર્તી કે એવું કઈ હોય તે પણ અઢી. સો ત્રણસો સુધીમાં વ્યવસ્થિત મળી જાય છે જયારે દુકાનમાં આપે જઈએ ત્યારે પાંચસો છસો થી તો એની સ્ટાર્ટિંગ પ્રાઈ શહોય છે.
દુકાનમાં આપણે જે રીતેની વાત કરીએ ને પાંચસો છસો રૂપિયાની આપણને ગમવી નીકળે છે એવી કુર્તી હોય ને કાપડ બી એટલું પટલું હોય કે આપણે બે ત્રણ વખત પહેરીને ધોય ને એટલે તો પછી પેલું પીસાઈ જેવું જતું હોય છે. મારી સાથે તો ઘણી વખત આવું થયું છે. તમારી સાથે એવું થયું કોઈ વાર
હા એમાં એવું જ હોય આપણને ગમતું ગમતા કાપડ હોય જ નહી ત્યાં અને ડિઝાઇન ગમે તો કાપડમાં કઈ લોચો હોય અને બધું ગમી જાય ત્યારે પ્રાઇસ બહુ વધારે હોય. એના કરતા આપડે. એની સરખામણી કરીએ તો રવિવારી છે કે પછી? હટવાળાઓ છે એમાં શું આપણને નોર્મલ રૂટીન લાઈફમાં પહેરાતા હોય ને એવા કપડા મળી જાય એ પણ સસ્તા ભાવે.
રવિવારની જો વાત કરું ને મેં તો આપડે પર્સ છે. ને આપણે લગ્ન માટે. ફેન્સી પર્સ ઘણા બધા. હો એ આપ રવિમાં એટલા રીઝનેબલ પ્રઇસમાં મળી જાય આપને જોુએ તેવું ને આપને એ ખબર બી નહી પડે હોય ને કે રવિવારી માંથી. ટલું સ બસોનું આટલું મોંઘું પર્સ લાવવા હોય કેમકે એજ પર્સ આપણે જો બ્રાન્ડેડ દુકાનમાં જો જઈએ ને તો એજ પર્સ આપણને ત્રણ હજાર થી બે હજારની પ્રઇસ આપણને કેતા હોય છે.
હા કારણ કે અમે પણ સ્કેચર્સ ના બુટ લેવા ત તો હવે શોરૂમમાં જોવા ગયા ત્યાં પ્રાઇસ અલગ હતી. અને મીશો ને ફોનમાં અલગ દેખાતી હતી. એટલે આપડે શું લોકલ માર્કેટો જેમ કે બાર રવિવારીઓ છે કે. પછી હટવાડાઓ છે તેમાં શું સસ્તા ભાવે મળી જતી હોય છે શોરૂૂમ ને એમાં વધારે ભાવ હોતા હોય છે જે્યા આપણને ન પરવડે.
સ્ટોર રૂમમાં તો બહુ બધા પ્રાઇસ હોય છે હવે તો પાછું આપડે લોકલ માર્કેટમાં વાત કરીએ તો ડીમાર્ટ આવી ગયું. એટલે ડીમાર્ટે તો ઘણા બધા લોકલ દુકાનો હોય તેને તાળું મવી દીધું છે. કેમકે ડીમાર્ટ વાળા વધારે ક્વન્ટિટીમાં એ લોકો ખરીદી કરતા. હોય છે એટલે એ લોકો વસ્તુ પાછાથી થોડો પ્રોફિટ ઓછો લગાડે માર્જિન કરે એટલે લોકોમામાંથી જઈને ખરીદી કરવાનું વધારે પસંદ કરે જ આપણા શહેર આપણા જે વિસ્તારની જે કરિયાણાની દુકાન છે તથી ઓછી ખરીદી. ટાટાથઈ ગયા છે. તમારા વિસ્તારમાં આવું જોવા મળે છે.
હા કારણ કે આપણેે અહીિયાયા નાની મોટી દુકાનો બધી ઓછી ચાલે કારણ કે બધા ડિમાન્ડમાં વધારે જતા હોય પાછું ડિમાર્ડમાં એવું નહી કે બધી વસ્તુઓ સસ્તા ભાવે મળી જાય પણ ડિમાર્ડ વાળા પણ બહુ ખતરનાક રીતે નફો કમાય હવે આપણે વસ્તુ એક. જ લેવી હોય એ આપણને એમ ક ડિમાર્ટમાં આપણને સસ્તું પડશે તો આપણે ત્યાં જઈએ પણ આપણે એ નથી સમજતા કે સસ્તી વસ્તુ ખરીદવા માટે આપડણે બીજી બે ત્રણ વસ્તુ એક્સ્ટ્રા ખરીદી જ લઈએ છી. એટલે એમનો નફો તો ઈક્વલ થઈ જ જાય પણ આપણને એવું લાગે કે આપણે થોડુંક.
એમાં છે ને જોડી ડીમાટઆપણેે. જઈ અને રિમાન્ડ વાળા શું કરે ખબર પેલું બિલ ગણે ને ત્યાં એ લોકો બતાવે કે આટલાક સેવિંગ થાય એટલે આપણે તે નહીં જોઈએ કેટલા ખર્ચ હો અને પેમેન્ટ? પેલાને બે હજાર. ત્રણ હજાર. ન પાચ હજારનું. કરું તે એ નહી જ હોય પણ પેલા પાંચસો રૂપિયા પૈસાા. એમ કહે ને એટલે આપણે તો એટલા ખુશ થાય કેમ કે એ લોકો એવી રીતના એ. લોકો માર્કેટિંગ કરતા હોય છે ડિમાર્ડમાં જાય ને તો મને લાગે ને તો આપણે એકદમ સાચવીને જ જવાનું આટલી આટલી આટલી આટલી વસ્તુ લેવાની છે. એનાથી વધારે એક વસ્તુ આપણી બકેટમાં થવી જ જોઈએ. તમે આવું કઈ કરીને. જાાવો છો ડિસાઇડ કે આટલું જ ખરીદું છે એનાથી વધારે આવ આવું જ નહી જોઈએ.
હા અમે પણ એક જ વિચારીને ગયા ત કે અમારે મોજડી ને શૂઝ ને એવું લેવું છે ને ટી શર્ટ ને એવું પણ અમે ત્યાં ગયા ને એટલે અમારાથી ફૂડસ ફૂડમાં પેલા બિસ્કીિટસ ને કોલ્ડ્રિંક્સ ને બધું લેવાય જ ગયું.
એમાં છે ને આપણે બહુ કંટ્રોલ રાખીને જવા પડે પોતાના પર નિયંત્રણ રાખવું પડેિમાર્ટમાં જતાં પેલાને એમાં જો આપણે ડીમાર્ટમાં જો જઈએ ને તોના છોકરાને તો સાથે લઈ નને જવાનું એમ કે ડીમાર્ટ વાળા એવી રીતના માર્કેટિંગ કરેલું છે કે જો બિસ્કીિટ છે કિંગલોચ હોય. પછી ચોકલેટ્સ એ બધી છે ને વસ્તુ મૂકેલી છે તે ઓછી હાઈટ વાળી વસ્તુ ઓછી હ હાઈટ ડિશને ઓછું રાખેલું કે નાના છોકરાનો હાથ પહોંચી જાય એમ.
હા હા એટલે એ લોકો જોઈને તરત જ માંગે કે નહી આ લઈ આપો એમ.
એ નાના છોકરાને લઈ આપ એમને લઈ જ લેતા નથી ને પછી આપડે તેનું પેમેન્ટ કરવું જ પડે એવું થઈ જાય.
હા હા સાચી વાત છે. છે તમારી.
પેલા નાના છોકરા હોય એટલે આપડે એના પર છોડવાને એટલે તો એટલા જીદી સ્વભાવના આમ ચીસમ ચીસમ ચીસ કરે ને રડે ને ત્યાં જ બેસી પડે. આવું કરે.
પછી જે આવું બધું રિએક્શન કરે તો પછી આપણને સરઉને મારે લઈ દેવું પડે
હા ઘણી વખત તમે જોવું હશે. ઘણા બધા નાના છોકરાને લઈને આવતા હોય છે. ત્યારે?
હા મેં તો ઘણી વાર જોયું છે. હું ડીમાટમાં જાઉં ને એમના નાનકા બેબી લોકો બધું લઈ લઈ પછી એની મમ્મી આંખો કાઢ એ લોકો મૂ કે નહી
એ તો છે જ ને પણ એમાં બી પાછું ખબર ને પેલી ટ્રોલી આવે. ટોલીમાં ટોલી એ ટોલી ની એ લોકો એવી રીત ડિઝઇન કરેલું છે કે પું નાના છોકરા ને બેઠવા ની જગ્યા બી રાખે દ છે સામાનની રાખે દ પણ.
હા હા એ ટ્રોલી માં એ નાનું બચ્ચું બેહી જાય ને તો પછી મસ્ત એને ભરવાનું ને બધું જોવાનું બહઉ ગમે.
ન પાછા તો આપડે સ્ટોલે ડિમાન્ડમાં ફરકય એટલે પેલું બું સામાન મકેય એટલે તેનો હાથ બી આરામ થથી જાયટલે તે તો ઉચકી ઉચકીને મૂક્યા જ ઘરે અંદર.
હા કેમ કે નાના બેબી લોકો છે ને એના મમ્મી લોકોને માર્કેટિંગ કરે કે નઈ મમ્મી આજે રવિવાર છે આપડે ડિમાન્ડ જઈએ અહિયાં જઈએ ત્યાં જઈએ.
હા એ વધારે ખર્ચો કરાવે પછી આપણું બજેટ ભરનું છે ને તો ફરવી નાખે.
હા એ તો એવું જ એટલે આપડણે અમુક પાસાઓ ધ્યાનમાં રાખીને જ જવું જોઈએ.
એટલે આ હિસાબે આપણે જોઈ ને તો આપણું લોકલ માર્કેટને એ લોકલ આપણી જે દુકાનો છે આપણા વિસ્તારની તે જ વધારે આપણા માટે, સારી સાબિત થાય છે એ એ હિસાબથી આપણે જોઈએ તો.
હા હા તમારી વાત સાચી છે કારણ કે આપણે ડિમાન્ડમાં જઈએ તો આપણાથી વધારાની ખરીદી પણ થઈ જાય છે, જયારે લોકલ માર્કેટમાં જઈએ ને ત્યારે આપણે શું જોઈતી જ ખરીદી કરતા હોઈય છીએ, અને લોકલ માર્કેટમાંથી પણ આપણે વસ્તુ ખરીદવી જોઈએ તો જ આપણે, નાના પાયાના ગૃહ ઉદ્યોગો છે કે એ લોકોને આપણેે સપોર્ટ કરી શકીએ, એ લોકોને રોજગારીની તકો મળે, બરાબર ને.
હા એમાં બીજ આપણેે હવે આપણા મહિનાનો જે કરિયાણાનો સામાન લેવાનો હોય તેનો આપણેે ઘરે બેસીને લિસ્ટ બનાવીએ, ને એ જ લિસ્ટ આપણે આપણા લોકલ માર્કેટની જે કરિયાણાની દુકાનો હોય ત્યાં જઈને આપીએ એટલે, એ આપણે લઈ તે વસ્તુ લિસ્ટમાંનું જ વસ્તુ આવે લિસ્ટ ની બહારનું ી વસ્તુ આપણાથી લેવાય જએ, જયારે આપે બીજી જગ્યાએ રિમાર્ટમાં જઈએ રિમાર્ટ વાળા આપણેને દુકાન વાળા બનાવી દીલા જે જુએ તે સ્કીન લાવો ને, અહિયાયા સ્કેન કરાવોને પૈસા આપીને જયા કરું.
હા હા સાચી વાત છે તમારી, એના લીધે આપડણે શું એક વસ્તુ ધારો કે વસ્તુ પૌવા લેવાની હોય, અને બાજુમાં મકાઈ ન ચેવડો પડ્યો હોય તો આપણને એમ થાય કે ચાલ ને આપ લઈ, લવ એમ કરીને આપણે ધીમે ધીમે કેટલી વસ્તુ ખરીદીએ, પછી એ ત્યારે ના જણાય. જયારે બિલ પડે ને ત્યારે ખબર પડે.
હા એ તો છે જ ને પછી આપણું ઘરનું મહિનાનું આખું જયારે બજેટ ફરવાઈ જાય ને ત્યારે આપણને એની અસર થતી જોવા મળે.
હા કારણ કે આ બધા લોકલ માર્કેટ છે ને એમાં શું કે આપણે જઈએ ને એટલે, આપણે લિમિટેડ વસ્તુઓ જ પસંદ કરતા હોઈએ છીએ, અને એ વસ્તુઓ લઈને આપણે ઘરે આવી જતા હોઈએ એટલે બધી વધારાની જે વેરાઈટી હોય ને તે જોઈને આપડું મન ના લલ જાય એમ.
આ બધા મોલ છે ડીમાટ છે એ બધું વેસ્ટન કલ્ચર છે વેસ્ટન કલ્ચરની બધી, સંસ્કૃતિ છે આપણા જે ગુજરાતમાં ક આપણા, જે ભારતમાં છે એ આવી કલ્ચર આવી કલ્ચર નથી સંસ્કૃતિ જ આપણી નથી એું ડડીમાટ વાળીને એવી.
હા કારણ કે આપડે શું કે કરિયાણાની દુકાનમાં માત્ર અનાજ કઠોળ જ, કપડાની દુકાનમાં માત્ર કપડાં જ ચંપલની દુકાને માત્ર ચંપલ જ, પણ આપણે ડિમાન્ડ જઈએ તે તો ઓલ ઇન વન કપડા ચંપલ કરિયાણું અનાજ કરિયાણું, પછી કોલગેટ ટુથબ્રશ બધું જ સો પાત એ બધું બુક સ્ટોર સ્ટેશનરી બધું જ.
ીમાસમાં વાત કરીયએ ને તો આપડે જો જોઈએ ને તો સારી સલીને આપડા પગ દુખી જાયને ઘરે જઈને બે કલાક ને ત્રણ કલાક, આરામ કરવું પડે તે જોયું એના કર તો આપડણે કરિયાણામાં જવું વધારે સારું આપણા માટે તો છે.
હા, કારણ કે આપડે હવે જો લોકલ માર્કેટમાં જઈએ તો આપણને ખબર છે કે મારે પાંચ કિલો આ વસ્તુ લેવાની છે પાંચ કિલો આ વસ્તુ લેવાની છે, તો આપડણે કરિયાણાની દુકાાન જ જઈશું જયારે આપણે ડીમાર્ડ જઈશું, ને તો કરિયાણું લેવાઈ જાય ને તો પણ આપણને એમ થાય કે ચાલ ને અહીં ફૂટવેર માં હું આટો મારી આવં, કે પછી ટી શર્ટ વેર માં જાઉં કે પછી સ્ટેશનરી માં જાઉં, એમ કરીને આપણને આટો મારવાનું ગમે તો ત્યાંથી પછી વધારાની વસ્તુ એ લેવાઈ જતી હોય છે.
આપણા જીવા મધ્યમ વર્ગ ના માણસને તો એકદમ અ લૂટવાનો જીવો ધંધો શરૂ કરેલો છે આ.
હા એ તો એમ જ છે. હા, કારણ કે આપણે લોકલ માર્કેટમાં લઈએ ને, તો શું આપણે રોજિંદા ના ગ્રાહક થઈ જઈ તો એ લોકોને ખબર છે કે આ રોજ ન ગ્રાક છે તો આપણને શું અમુક ટકા ડિસ્કાઉન્ટ પણ આપે છે. જયારે ડિમાડ જે હા. જારે ડિમાન્ડ જેવા ત્યાં જઈએ તો એ લોકો શું આપણને એવું બતાવવા માટે અમુક ટકા બાદ કરતા હોય છે, પરંતુ આપણે વસ્તુ જ એટલી ખરીદીએ છીએ ને કે એ લોકો બીજામાં એ પ્રોફિટ તો મેળવી જ લેતા હોય છે.
એમાં એવું છે જો આપણે વાટ ના જઈ ને
હા.
એમાં છે ને આપડે વાત વાત કરીએ તો આપણે જઈએ ને, તો એ લોકો એ છે ને પ્રોફિટ માર્જિન એવી રીતના સેટ કરેલો હોય કે અમુક વસ્ પર જ વસ્તુ પર જ આપણને ખરીદવાથી બેનિફિટ આપણને થઈ, પણ જારે આપણે કોઈ બીજી વસ્તુ ખરીદીએ ને તો આપણને ખોટ જતી હોય છે.
હા એ ડિમાર્ડ વાળા એમ જ નફો કરાય ને કે એ લોકોને ક્યાં પરવડતું હતું બધું સસ્તું દેવામાં, એ લોકો શું કરે એક વસ્તુની પાછળ નફો કમાય તો બીજા, બીજામાં થોડુંક ડિસ્કાઉન્ટ કરી દે પણ ત્રીજું એવી વસ્તુ રાખે ને કે એમાં ડબલ નફો કમાતો હોય.
હા એ તો એવું જ છે એ દિમાગમાં તો છે ને આપે બહુ જવા જેવું નહી મળે કેમ કે છે ને એકદમ, એમાં એક્સપાયર ડેટ નજીક નજીક આવતી હોય ને ત્યારે જ લોકોના ભાવ ઓછા કરે.
હા એ તો એ લોકોને જથ્થાનો માલ પૂરો કરવાનો હોય એટલે ખબર છે કે આ તારીખ પતવાની છે, તો એના અઠવાડિયા બે અઠવાડિયાયે પેલા સેલ નાખી દે કે આ એક ઉપર એક ફ્રી બાય વન ગેટ વન ફ્રી એવું બધું.
હા, તમારા સાથે મને આ લોકલ માર્કેટ અને ખરીદી ને લોકલ બજાર વિશે વાત કરીને ઘણી બધી માહિતી મળી છે. મને આ બધી માહિતી આપવા બદલ ફરાનો ખૂબ ખૂબ આભાર.
થેન્ક યુ.
થેન્ક યુ.